હલો. ચાલો એક રસપ્રદ વિષય પર વાત કરીએ આપણે. જો તમને એક દિવસ માટે દુનિયાની શિક્ષણ વ્યવસ્થા બદલાવાની તક મળે. તો સૌથી પહેલા તમે કયો બદલાવ લાવશો તમે જણાવી શકશો.
હા જો મને સૌથી પહેલા. દુનિયાની શિક્ષણ વ્ય વ્યસ્થા બદલાવાની તક મળે તો સૌથી પહેલા. હું શિક્ષણ ને વધુ પ્રેક્ટ કલ બનાવીશ કારણ કે જો. શિક્ષણ એ પ્રેક્ટિકલ. આપણે ભાણશું તો આપણને સમજવામાં. અને યાદ રાખવામાં વધારે ઈઝી પડશે. જેથી આપણને વધારે ફાયદો થશે એટલે કે આજ કલ જીલોકો. ચોપડા વાંચવા પૂરતું અને બુક. ખાલી વાંચવા પૂરતો ભણે છે, ઇ ખાલી શિક્ષણ નથી. પરંતુ જો આપણે જે લખી આપણે પ્રેક્ટિકલી. પરફોમ કરશું તો એ આપણા માટે વધારે મહત્વનું છે તેથી જો હું કદાચ એક દિવસ માટે દુનિયાની શિક્ષણ વ્યવસ્થા બદલાવાની તક માળવા મડે તો સૌથી પહેલા હું આ બદલાવ લાવું. શિક્ષને વધુ પ્રેક્ટિકલ બનાવુ.
સરસ ખુબ જ સરસ ખ્યાલ છે, તમારું પરંતુ પ્રેક્ટિકલ એટલે શું? એ તમે મને જણાવી શકશો.
હા પ્રેક્ટિકલ એટલી જેમાં લોકો ફક્ત પુસ્તક નહી. પણ જીવનમાં ઉપયોગી કૌશલ્ય પણ શીખે સાથે સાથે. જે પુસ્તકમાં લખેલું હોય એ ફિઝિકલી અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ થાય. અને બુકમાં જે લખેલું છે, એ કઈ રીતના હોઈ શકે એ આપણે. જોઈએ તો એને પ્રેક્ટિકલી આપણે કહી શકીએ પણ જીવનમાં. ઉપયોગી કૌશલ્ય પણ શીખવું જોઈએ.
શું લાગે છે આજના સમયમાં શિક્ષણ ન મુખ્ય હેતુ શું હોવો જોઈએ.
હા મને એ લાગે છે કે આજના સમયમાં. શિક્ષણનો મુખ્ય હેતુ એ લોકોને સારા નિર્ણય લેવો. અને સમસ્યા ઉકેલતા શીખવવું જોઈએ. કારણ કે લોકો આજ કલ બરોબર રીતે નિર્ણય નથી લેતા. અને સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ મુશ્કેલીઓ પડે છે. તેથી મારા માનવા મુજબ તો લોકોને સારો નિર્ણય લેવો અને સમસ્યાઓની ઉકેલતા શીખવવો.
શું પરીક્ષાઓ જ વિદ્યાર્થીની ક્ષમતા નક્કી કરી શકે છે. એ વાત સાચી કવાય કે ખોટી.
ના એવું જ નથી. કે પરીક્ષાઓ જ માત્ર વિદ્યાર્થીની ક્ષમતા નક્કી કરી શકે. પરીક્ષા તો માત્ર એક ભાગ છે. જેના રૂપે આપણે ખાલી જાણવા મળે કે લોકો એટલે કે વિદ્યાર્થીઓ એ શું કરી રહ્યા છે. તેથી એ પરીક્ષા એ માત્ર ક્ષમતા નક્કી કરે એ સાચી વાત નથી. હમ્મ.
બીજી મહત્વની વાત કઈ છે.
સર્જનાત્મક વિચારવાની ક્ષમતા અને ટીમવર્ક. એ આપણે કેવા જઈએ તો એ મહત્વની બાબતો છે.
એક નવો વિષય ઉમેરવો હોય તો કયો ઉમેરશું.
હા જો શાળામાં એટલે કે શિક્ષણ નીતિમાં એક નવો વિષય ઉમેરવો હોય તો નાણાકીય જ્ઞાન અથવા જીવન કૌશલ્ય એ બે ખૂબ જ જરૂરી વિષયો છે કારણ કે નાણાકીય જ્ઞાન છે એ જીવનમાં આવનારા સમયમાં લોકોને અને ભણનારા વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ મળશે. અને જીવન કૌશલ્ય પણ શીખવવું ખુબ જરૂ છે જે જીવનમાં ખુબ જ કામ આવશે.
લાગે છે કે દરેક ને ટેકનોલોજી શીખવી જોઈએ
હા મને તો એવું જ લાગે છે કે દરેકને ટેકનોલોજી તો શીખવી જ જોઈએ. કારણ કે ભવિષ્યમાં તેની જરૂર પડશે આજે જ આપણે આજ કલ ના દિવસો જોઈએ તો અત્યારનું જમાનું એવું છે કે દરેક ક્ષેત્રે ટેકનોલોજી એટલી વિકસી રહી છે અને એટલી આગળ વધી રહી છે. તેથી આવનારા સમયમાં પણ ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ થશે તેથી દરેકને ટેકનોલોજી શીખવી એ ખૂબ જ અગત્યની છે તેથી વ્યક્તિ પોતાને પણ ફાયદો થશે અને આવનારા સમયમાં પણ એને ઘણું બધું લાભ થશે. તેથી આપણે એવું કહી શકીએ કે ટેક્નોલોજીનો શીખવું એ ખુબ જ મહત્વનું છે. સરસ
પુસ્તકો માંથી શીખવું વધુ સારું રે કે અનુભવમાંથી એ બંને માંથી શું યોગ્ય રે તમે જણાવી શકશો.
હા પુસ્તકો માંથી કે અનુભવમાંથી તો આ બંને માંથી બંને જરૂરી છે એમ કહી શકાય કારણ કે પુસ્તકો આપણને ઘણું બધું શીખવે છે. તેવી જ રીતે અનુભવ માંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. જો આપણે શિક્ષણની શિક્ષણની વ્યાજમાં જો કોઈ જોવા જઈએ તો આપણને પુસ્તકો માંથી ઘણું બધું જ્ઞાન મળે છે તેવી જ રીતે આપણે કોઈ ટાશક અથવા કાર્ય કરી રહ્યા હોઈએ એમાં અનુભવ ખૂબ જ મહત્વનો હોય છે તો અનુભવમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે
માત્ર પ્રેક્ટિકલ શીખવવામાં આવે તો શું ફાયદો થાય તમને
હા જો દર અઠવાડિયે એક દિવસ માત્ર પ્રેક્ટિકલ શીખવવામાં આવે તો લોકો વધુ સારી રીતે સમજી શકે એવું આપણે કહી શકીએ
તમને શું લાગે છે ભૂલો કરવાથી શીખવું વધુ અસરકારક છે
હા ભૂલો કરવાથી એ શીખવું વધુ અવશ્યક છે કારણ કે ભૂલ લાંબા સમય સુધી યાદ રહે છે જો વ્યક્તિને ભૂલ થશે અને એ ભૂલ થી કઈક એને નુકસાન થશે અથવા તો કઈ ગેરલાભ થશે તો વ્યક્તિને યાદ રહેશે કે મારી આ ભૂલને લીધે મારું આ થયું હતું તેથી ભૂલમાંથી વ્યક્તિને ઘણું બધું શીખવા મળે છે જો ભૂલ થશે તો એમાંથી અસરકારક વધું રહેશે અને લાંબા સમય સુધી યાદ રહેશે
જો તમને વિશ્વના બધા શિક્ષકોને એક સલાહ આપવાની તક મળે તો તમે એમને શું કહેશો
હા જો વિશ્વના બધા શિક્ષકોને મારી એક સલાહ આપવાની મને તક મળે તો હું એમ એવું કહીશ કે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરો કારણ કે શિક્ષકો એ ખાલી વિદ્યાર્થીઓને ભણાવવા પૂરતો ભણાવશે તો એ શિક્ષક શિક્ષક ના કહેવાય પરંતુ જો શિક્ષક એક વિદ્યાર્થી શિક્ષકને એક પ્રશ્ન પૂછે અને શિક્ષકે એના ચાર જવાબ આપી તો વિદ્યાર્થીને એ બધુ પ્રશ્ન ક્લિયર થશે તેથી સાચું શિક્ષક એને જ કહેવાય જો વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરી
તમને શું લાગે છે સારું વિદ્યાર્થી કોણ હોઈ શકે કોને આપણે કહી શકીએ
હા સારું વિદ્યાર્થી જે એ હોય શકે જે સતત શીખવા માટે તૈયાર હોય તો આપણે તેને સારું વિદ્યાર્થી કહી શકીએ
હા જો ગુણ ના હોય તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખશે એમાં તમે શું કહેશો
હા કદાચ કેટલાક ક્ષેત્રોમાં આપણે એમ કહી શકીએ કે જો ગુણ ન હોય એટલે કે માર્ક્સ ના હોય તો વિદ્યાર્થીઓ વધુ સારી રીતે શીખશે એવું આપણે અમુક ક્ષેત્રો માટે કહી શકીએ
શિક્ષણમાં સૌથી મોટો પડકાર શું છે અથવા તો શું હોય શકે
શિક્ષણમાં સૌથી મોટો પડકાર એ છે કે બધાને સમાન તક આપવી એટલે કે બધાને સમાન તક મળવી જોઈએ એ સૌથી મોટો પડકાર કહેવાય
અચ્છા જો તમને એક વર્ષ માટે શિક્ષણ મંત્રી બનવાની તક મળે તો સૌથી પહેલા તમે શું કરશો
હા જો મને એક વર્ષ માટે શિક્ષણ મંત્રી બનવાની તક મળે તો સૌથી પહેલા હું શાળાઓમાં બધું પ્રેક્ટિકલ શિક્ષણ શરૂ કરું જેથી બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને વધુ સમજણ અને વધુ શિક્ષા પ્રાપ્ત થાય તેથી હું કદાચ શિક્ષણ મંત્રી બન તો સૌથી પહેલું તો હું શાળાઓમાં વધુ પ્રેક્ટિકલ શિક્ષણ શરૂ કરું.
શું તમને લાગે છે કે ઓનલાઈન શિક્ષણ અને ક્લાસરૂમ શિક્ષણ બંનેનું પોતાનું મહત્વ છે?
હા ચોક્કસ ઓનલાઈન શિક્ષણ એ ઓનલાઈન શિક્ષણની જગ્યાએ બેસ્ટ છે જયારે ક્લાસરૂમ શિક્ષણ એ પણ પોતાની જગ્યાએ ખૂબ જ મહત્વનું છે જેથી આપણે એવું કહી શકીએ કે ઓનલાઈન શિક્ષણ અને ક્લાસ શ શિક્ષણ બંનેનું પોતાનું ખુબ જ મહત્વ છે
બંને માંથી એક પસંદ કરવું પડે તો શું કરાય
હા જો બંનેમાંથી એક પસંદ કરવું પડે તો કદાચ ક્લાસરૂમ કારણ કે ત્યાં ચર્ચા વધુ સારી રીતે થાય અને આપણા ડાઉટ પણ ક્લિયર થઈ શકે
ખુબ સરસ ખુબ સરસ તમારી સાથે વાત કરીને મને ઘણું બધું શીખવા મળ્યું અને ખુબ જ મજા આવી
હા મને પણ તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી